હલો
હેલો કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું
અ આજે મને એક ખ્યાલ આવશુ કે અમ કપડા વિશે વિચારી રહ્યો હતું એ કપડાં એટલે કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે અને લોકો ન એટ્રેક્ટ કરે છે અલગ અલગ
બિલકુલ બિલકુલ સરસ અ ક્લોથ ના ક્લોથ ના ને ટ્રેડિશનલ ક્લોથ હોય અને મોર્ડન ક્લોથ હોય આ આ તો કેટલો સારો ક્લોથ નો વેરાયટી છે અને કેટલોું સારો વધારે નામ છે આ ઇન્ટરેસ્ટિંગ મને તો બહ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાગે છે આ
હા ટ્રેડિશનલ અને મોર્ડન ક્લોથ ન તો બઉુ કોમ્પિટિશન ચાલ્યા છે આ આજે લાાઈફમાં આજકાલ ફેશન બહુ બદલી ગયા છે પહેલા કરતાં લોકોને ડ્રેસિંગ સ્ટઇલ ઘણી અલગ થઈ ગયા છે
હા તને ટ્રેડિશનલ ક્લોથ્સ ગમે છે
હા મને તો ટ્રેડિશનલ કોથ બહુ જ ગમે છે અને તમે
મને પણ ગમે છે પણ મોર્ડર્ન ક્લોથ્સ અ હમ કોણ ગમે છે
હમ એટલે તને બંને ન મિક્સ ગમે છે મોર્ડર્ન અને ટ્રેડિશનલ નો કોબુ
હા એમ કહી શકાય
તો ટ્રેડિશનલ ક્લોથમાં તને શું સોધી વધુ ગમે છે
અ એમાં આપડે સંસ્કૃતિ નો ટચ હોય અને ટ્રેડિશન કપડા આપડે અ પહેચાન બતાવે છે
હા આ તો વાત તમારી સાચી છે ટ્રેડિશનલ એટલે સંસ્કૃતિ રિપ્રેઝન્ટ કરે છે. આપણા પહેચાન બતાવે છે કે, આ હું ઇન્ડિયન ઇન્ડિયન સિટીજન છું, જેમ કે ગર્લ્સ માટે તે સાડી સલવાર સૂટ ચન્યા ચોલી. આ બતાવેયું છે અને બોયઝ માટે કુર્તા પજામા શેરવાની.
હમ ચોક્કસ. અ અને અ ટ્રેડિશનલ ડ્રેસ ક્લોથસ હોય ફેસ્ટિવલમાં. અ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીએ તો અલગ જ લુક આવે છે ને.
હા હા આ તો સારું કહું છું ટ્રેડિશનલ ડ્રેસ તો અ ફેસ્ટિવલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને અ લુક ચેન્જ કરી દીશે. નવરાત્રીમાં ચન્યા ચોલી અને કેડી કેટલું સુંદર લાગે છે, છોકરાને છોકરી પર નવરાત્ર રાત્રીમાં તો ટ્રેડિશનલ કપડા ની મજા જ અલગ હોય છે.
ચોક્કસ બિલકુલ, દિવાળી પણ લોકો ટ્રેડિશનલ ડ્રેસ. પહેરવાનું પસંદ કરે છે અચ્છા અ હું તારાથી એક સવાલ પૂછું છું તને સારી પહેરવાનું ગમે છે?
હા મને તો બહુ જ પસંદ છે સાડી પહેરવાનું, આ એલિગેન્ટ લાગે છે, મારો તો યલો કલરની સાડી ફેવરેટ હોય છે યલો અને રેડ નો કોમબો.
પણ અ અ વધારે ગર્લ્સ કહે છે કે સારી સંભળવાનું થોડી મુશ્કેલ લાગે છે, આ સાચી વાત છે?
હા હા આ વાત તમારી સાચી છે. સાડી સંભળવાનું બહુ મુશ્કેલ હોય છે. પણ આ મમ્મી એટલે તો મુશ્કેલ નથી મમ્મી
હમ. એટલે ઘણા લોકો સ્પેશયલ ઓકેશનમાં ટ્રેડિશનલ ક્લોથસ પહેરે છે ને.
હા આા તો વાત સાચી છે. રોજ તો મોસ્ટલી મોર્ડર્ન ક્લોથ પહેરે છે, તને મોર્ડર્ન ક્લોથ
અ કોમ્ફર્ટ અને ઈઝી અ ક્લોથસ મને ગમે છે જસે અ અ જીન્સ ટ્રેક અને ટી શર્ટ પહેરીને ઈઝી ફીલ થાય છે અને કમ્ફર્ટ લાગે છે.
હા આ તો તો વાત તમારી સાચી છે. આ માટે મને મોર્ડર્ન ક્લોથસ પણ ગમે છે. કોમ્ફર્ટ અને ઈઝી હેન્ડલિંગ માટે, કોલેજની આ ંગમાં પણ મોડર્ન ક્લોથ વધુ કોમન છે સારું કવું છું હું.
હા સિમ્પલ અનેને સ્ટાઇલિશ લાગે છે ને.
હા.
હમ. ટ્રેવલમાં પણ ઇમ્પોર્ટન્ટ હોય છે મોર્ડર્ન ક્લોથ કમ્ફર્ટ માટે.
હમ, અને અને ખાસ કરીને તો અ હું સમર વેકેશનમાં અ અ વધારે પહેરીએ છે છીએ, ટી શર્ટ અને ટ્રેક અને શોર્ટ્સ.
હમ સારું કવું છું તું, તને વેસ્ટન આઉટફૂટ્સ ગમે છે.
હમ. હા ગમે છે પણ હમ. મને વેસ્ટર્ન કપડો તો ગમે છે પણ અ બિલકુલ જીન્સ ટોપ ડ્રેસ જેકેટ ઘણું બધું ગમતું હતું મને
હમ મને તો પણ સિમ્પલ અને સ્ટાઇલિશ વેસ્ટર્ન ડ્રેસ અ સારું લાગે છે આજકાલ ફેશનમાં ઘણી વેરાયટી છે. સોશલ મીડિયાથી પણ ફેશન ટ્રેન્ડ જલ્દી બદલાઈ જાય છે અને ખાસ કરીને કપડોનું
હમ હ હ કારણ કે, ફેસ્ટિવલ વેડિંગ અને ફેમિલી ફંક્શનમાં ટ્રેડિશનલ ક્લોથનો અમ જામ હજુ પણ છે. અને વેડિંગમાં તો ટ્રેડિશનલ આઉટફિટ જે બહુ સુંદર લાગે
હમ લોકો ન તો સેલિબ્રિટી અને ઇન્ફ્લુઅન્સર જોઈએ ઇન્સ્પાયર થાયને સ્ટાઇલ ફોલો કરે છે. પણ અ આ તો સારી હોય છે આ માટે ડ્રેસનું વેરાયટી આવે છે.
તને વેડિંગ ન વેડિંગમાં ટ્રેડિશનલ પહેરવાનું ગમે કે મોડન
મને તો ટ્રેડિશનલ બહુ ગમે છે અને તમે
હમ. મને પણ ટ્રેડિશનલ કપડામાં જ્વેલરી પણ સરસ લાગે અને ઓવરઓલ રોયલ લુક આવે છે.
હા હા આ તો તું સારી કહું છું કેટલાક ટ્રેડિશનલ કૂથ હેવી હોય છે. અને ઘણી વાર તો કમ્ફર્ટેબલ નથી લાગે
હ એટલે અ કેટલા ટ્રેડિશનલ ક્લોથ હે હોય છે એના ઘણી વાર કમ્ફર્ટેબલ નથી હોતા.
હમ. સુંદર તો લાગે પણ લંબા સમયે શોધી પહેરવું મુશ્કેલ થઈ જાય છે સ્પેશલ સ્પેશલી ગરબા ડ્રેસ અને વેડિંગ ડ્રેસ બહુ મુશ્કેલ હોય છે ભારી હોય છે એટલે લોકો લાાઈટ ટડિશનલ આર્ટફૂડ પસંદ કરે છે
હમ ચોક્કસ અ સુંદર લાગે પણ લંબા સમય સુધી પહેરવાનું મુશ્કેલ થાય જાય અને કેટલા લોકો લાાઈટ ટ્રેડિશનલ આઉટફિટ પસંદ કરે છે હવે સિમ્પલ કુર્તી કે લાાઈટ કુર્તી અ પસંદ કરે છે.
તને ફ્યુઝન ફેશન વિશે શું લાગે છે?
બહઉ સરસ લાગે છે જેમ કે કુર્તી સાથે જીન્સ
હમ અ કે ટ્રેડિશનલ ટોપ સાથે મોર્ડન બટન હેના
હમ હમ આજકાલ એ સ્ટઇલ બહુ પોપ્યુલર છે તને ખબર છે.
કારણ કે એમાં ટ્રેડિશનલ અને મોર્ડર્ન બંને મિક્સ મળે છે.
બિકુલ બિલકુલ ત તને સ્કૂલમાં ટ્રેડિશનલ ડ્રેસ હતો ક્યારે
હા એક વાર હતો પછી શું પહેરવું હતું અ અને તું શું પહેર્યું હતું
હમ એક દિવસ અ મારા કલ્ચ સ્કૂલમાં કલ્ચર દિવસ સેલિબ્રેટ થયા હતા અને એનામાં હું અ અ કુર્તા અને પજામા પહેર્યા હતા
વામ હું આહમાં અમારા કોલેજ પણ થયું હશું હું તો સલવાર સૂટ પહેર્યું હતું
હમ સરસ અને હા બધા લોકો પણ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગે છે તને લાગે છે કે મોર્ડર્ન કલ્ચર મોર્ડર્ન ક્લોથ કલ્ચર ને અસર કરે છે
હા થોડી ઘણી કરે છે
કેવી રીતે?
જો લોકો ટ્રેડિશનલ કપડા પહેરવું ઓછું કરી દે તો ધીમે ધીમે સંસ્કૃતૂ ન એક ભાગ ઓછું થઈ શકે
બિલકુલ બિલકુલ આ પણ સાચી વાત કીધું તને
હમ પણ એનો અર્થ તો એનો નથી કે મોડર્ન ક્લોથસ ખરાબ છે
બિલકુલ નહી બિલકુલ નહી આ મોડન કોર્સ પણ જરૂરી છે કારણ કે આજની લાઈફ ફાસ્ટ છે કમ્ફર્ટ અને કન્વીન્સયન્સ પણ મહત્વપૂર્ણ છે
હા આ તો સારું કહું છું કમ્ફર્ટ અને ઈઝી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ઓફિસ કોલેજ ટ્રાવલ બધામાં પ્રેક ક્ટિકલ કપડાં જો જોઈએ જરૂરી છે
હમ બિલકુલ ડેલી લાઈફમાં કમ્ફર્ટ કપડા એટલે મોર્ડન અમ મોર્ડર્ન મોસ્ટલી હા પણ સિમ્પલ ટ્રેડિશનલ પણ કમ્ફર્ટેબલ હોય તો ચાલે
હા તો તને તને શું લાગે છે ડેલી લાાઈફમાં કઈ ટાઈપ ના કપડા સારા છે
અ સિમ્પલ સો અ છોકરાઓ માટે અ ટી શર્ટ અને ટ્રેકના અને શોર્ટસ અને છોકરીઓ માટે કુર્તી, ટોપ અને જીન્સ મને તો આ ઠીક લાગે છે
હમ ચલો તમારા સાથે વાત કરીને મજા આવી
હા હું પણ ત તો હું આ વાત કરીશ
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ